હલો.
કેમ છો મિત્રા?
હા મિત્ર હું મજામાં છું તમે કેમ છો મિત્ર?
હું પણ મજામાં છું અભ્યાસ કેવો ચાલી રહ્યો છે.
ચાલી રહ્યો છે મિત્રો હમણાં તો તમારો મિત્ર કેવો ચાલી રહ્યો છે અભ્યાસ?
મારો પણ સારો ચાલી રહ્યો છે. શું તમારી પાસે સમય છે?
હા મિત્રો અમારી પાસે તો સમય ને સમય જ છે કારણ કે હમણાં અમારું વેકેશન ચાલી રહ્યું છે.
હા તો આપણે એક વિષય પર ચર્ચા કરીએ કે ગુજરાતનું ખાવાનું અને ગુજરાતની વાનગીઓ.
હા મિત્ર તમારો જે આ વિષય છે એ ખુબ જ સારો વિષય છે મિત્ર કારણ કે તમારો આ જે વિષય છે એ મને ગાયમો કે મિત્ર આપણેે જોવા જઈએ તો હાલના સમયમાં ખાવાનું એ બધા લોકોને ખુબ જ ગમતું હોય છે તો જેયા આ ગુજરાતી થાળી ની તમે વાત કીધી મિત્ર તો જે ગુજરાતી હોય એ ગુજરાતી થાળી ખાવાનું ખુબ જ પસંદ કરતા હોય છે મિત્ર કે તમે પછી ભારત દેશમાં ગમે તે રાજ્યમાં જાઓ પણ ત્યાં જો ગુજરાતી થાળી નહી મળતી હોય ગુજરાતી લોકોને તો પછી એ લોકોને નહી ચાલે તો મિત્રો તમને પણ ખબર છે કે આપણે જય્યારે કોઈ સ્થળ કે કોઈ અ હોટલમાં જતા હોય છે. તે દરમિયાન આપણને ગુજરાતી થાળી ત્યાં બોડ લગાડેલો જ હોય છે ત્યા અલગ અલગ બધી ડીશ હોય છે ને એમાં પણ અલગ અલગ પ્રકારની વાનગીઓ હોય છે મિત્ર જેમ કે દાળ ભાત શાક રોટલી એ તો કોમન જ હોય છે. અથાણું કઠોળ ને એવું બધું હોય છે મિત્ર તો મિત્ર તમે કોઈ દિવસે આવી હોટલ માંથી કે પછી ગુજરાતી થાળી ખાધી છે મિત્ર?
હા મિત્ર મેં પણ જોયું છે કે ગુજરાતી થાળી એટલે કે તેમાં વિવિધ પ્રકારનું ચણા સોલે ચણાનું શાક હોય છે એમાં રીંગણનું શાક રીંગણ બટાકા હોય છે પછી રીંગણનું ભરતું હોય છે અને ઊંધિયું ઉબાડિયું છે ઉબાડિય સાથે દહી અને છાસ આપ્યો છે પછી મકઈની રોટલી બાજરાની રોટલી જે વિવિધ પ્રકારની વાનગીઓ હોય છે અને ગુજરાતની મીઠી તાળ એટલે કે એ વિશ્વમાં ક્યાંય નહી મળે આપણેે ગુજરાતની જ મીઠી દા ખાવી હોય તો આપણે ગુજરાતમાં જવું પડે તો આપણને ખબર છે કે ગુજરાત એ વિવિધ પ્રદેશોમાં વેચાયેું છે જેમ કે સૌરાષ્ટ્ર પ્રદેશ તો સૌરાષ્ટ્ર પ્રદેશની વાનગીઓ અલગ છે કચ્છ તો કચ્છની વાનગીઓ અલગ એવી રીતના જોઈએ તો અ સૌરાષ્ટ્ર પ્રદેશમાં જે પણ લોકો છે એ ભોજનમાં ખૂબ જ શોખીન હોય છે તો સૌરાષ્ટ્ર પ્રદેશનું ભોજન તેની મજબૂત અને મસાલેદાર ચાખ માટે જાણીતું છે અને કાઠીવાડી ભોજન એ એટલે એ સૌરાષ્ટ્ર નું ભોજન એટલે કાઠિયાવાડી ભોજન કાઠિયાવાડી ભોજન એ સૌરાષ્ટ્રમાં ખૂબ જ ખૂબ જ પ્રખ્યાત છે અને પ્રસિદ્ધ છે સૌરાષ્ટ્રના લોકો રોજ બાજરીના રોટલા છે પછી રીંગણનું ભરતું છે શે ટામેટાનું શાક છે પછી રીંગણ બટાકાનું શાક પછી એમની જોડે એમને લસણ ની ચટણી તો ખૂબ એમને ભાવતી હોય છે સાથે તેઓ તેઓ છાસ લચ્છી તથા દહીંનું પણ સેવન કરતા હોય છે. એટલે સૌરાષ્ટ્રના લોકો આ બધું ખૂબ કાઠિયાવાડી લોકો એ બધું ખુબ ખાતા હોય પછી આપડણે જોઈયએ તો કાઠિયાવાડી ભોજન હોય તો એમાં ઘીની માત્રા વધારે હોય પછી મરચાં છે પછી મસાલા મસાલા તો એમાં વીવી વિવિધ પ્રકારના એક વિશેષ મછા મસાલા વાપરેલા હોય છે જે તેના જેવો સ્વાદ આપણને ક્યાંય નહીં મળે અને આપણે સૌરાષ્ટ્ર પ્રદેશના ગામડાના વિસ્તારોમાં ઈ તો ત્યાં આપણને ચૂલામાં બનાયલા રોટલા અને શાક મળે તો એનો સ્વાદ કઈ અલગ જ છે એ લોકોને ખુબ આકર્ષે છે પછી આપણે જેમ જેમ જઈ તો કચ્છ તરફ જઈ તો કચ્છની વાનગીઓ પણ અલગ હોય છે તો જે કચ્છ કચ્છનો જે ભોલ ભૌગોલિક પરિસ્થિતિ છે એવી રીતના ત્યાંની વાનગીઓ પણ છે તો ત્યાં વધારે ખાસ ગરમી વધુ હોય તો ત્યાં લોકો પૌષ્ટિક ભોજન વધારે પસંદ કરે છે. જેમ કે બાજરાના રોટ ટલો કઢી ખીચડી દહી છાસ ચટણી વગેરે જેવું ભોજન એ આપડે કચ્છી ભોજન તરીકે આખા વિશ્વમાં ઓળખાય છે જેમાં ખાસ આપણે જોઈએ તો લ સણની ચટણી છાસ અને ખીચડી કઢી ખીચડી કઢડી માટે ક્છ ખૂબ જ આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને બીજી વાત કરીએ તો કચ્છી દાબેલી કચ્છી દાબેલી ખાવા માટે ઘણા લોકો વિદેશથી પણ આવે છે અને કચ્છી દાબેલી નું આનંદ માણે છે સાથે ત્યાંના બટાકા ના મસાલા છે પછી ચટણી સેવદાણા વગેરે જેવ તૈયાર કરીને જ્યાં તેની ભેલ બનાવી આપવામાં આવે છે એ ખૂબ જ પ્રખ્યાત છે પછી ત્યાર પછી આપણે જેમ જેમ ઉત્તર ગુજરાત તરફ જઈએ તો ઉત્તર ગુજરાત તરફ આપણે જઈએ તો આપણને ત્યાં પશુપાલન વધુ જોવા મળે છે. એટલે કે ત્યાંના જે પણ લોકો છે એમનું પૌષ્ટિક આહાર હોય છે ત્યાંનું જે ભોજન હોય એ પૌષ્ટિક પી આપણને શક્તિ આપનારું હોય છે કારણ કે ત્યાં પશુપાલન વધારે હોય તો દૂધ દૂધથી બનાવેલી વસ્તુઓનું પણ વધારે સેવન થાય છે. ત્યાં આપણે તે સાઇટે જઈ તો લોકો બાજરાની ખેતી વધારે કરતા હોય છે કારણ કે તેમનાથી તેમને ખાવાનું પણ મળી રહે છે અનાજ મળી રહે છે અને જે પણ તેમના પશુપાલન ના જે પણ ગાય બકરા ઘેટા છે એમને ખાવાનું પણ મળે રહે છે તો ત્યાં આપણે જેઈ ઉત્તર ગુજરાતમાં તો આપણને બાજરાના રોટલા અને ચણાની દાળ એ ખૂબ જ પ્રખ્યાત છે. બીજું જોઈએ તો ખીચડી કડી અને રાબ રાબ એમનું ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે. તે ખૂબ પ્રખ્યાત છે આપણે અહી જઈએ તો આપણને પશુપાલન વધારે હોવાથી ત્યાં આપણને દૂધ દહીં છાસ વગેરેનું પ્રમાણ પણ આપણને વધારે જોવા મળે છે તો ઉત્તર ગુજરાતમાં વધારે અપ જોઈ તો ત્યાં વધારે લોકો ગામ ગ્રામ્ય જીવનમાં જ જોડાયેલા હોય છે ત્યાં ઘણી બધી આદિજાતિ પહેલાથી ચાલી રહેલી પરંપરાઓ જોવા મળે છે દાલબટી ચૂરમા જોવા મળે છે વગેરે માટે તે ખૂબ જ પ્રખ્યાત છે પછી જોએ તો આપણે એનાથી આગળ આવે તો મધ્ય ગુજરાત મધ્ય ગુજરાત એના એ એના ખમણ અને ઢોકળા ખાંડવી જેવી વાનગીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે મધ્ય ગુજરાતના ઢોકળા જેવા આપણને આખા વિશ્વમાં કોઈ જગ્યાએ નહી મળે અને આપણે જાણીએ છીએ કે આપણું ગુજરાત એ ઢોકળા અને ખમણ માટે તો આખા વિશ્વમાં ખુબ જ જાણીતું છે. છે અને બીજી એક વસ્તુ જોઈએ જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત હોય તો એ છે શેવ ઉસળ શેવ ઉસળ એ લોકોની ખૂબ જ પ્રિય લોકપ્રિય વાનગી તરીકે ઓળખવામાં આવે છે પછી આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચ સુરત તાપી વલસાડ ડાંગ નવસારી તરફ જઈએ તો આ સાઈડ ભોજનને એક વિશિષ મહત્વ આપવામાં આવે છે અહીં નો આપણે ઊંધિયું પા પાત્રા ખાઈએ તો એ ખુબ જ પ્રખ્યાત છે અને ત્યાંના ઉબાડિયા ની વાત કરીએ તો એ ખૂબ જ વિશેિષ પ્રકારની વાનગી છે ઉબાડીયો ઉબાડિયામાં તેમાં પાપડી લેવામાં આવે છે તેમાં બટાકા સુરણ પછી ઘણા બધા મૂળો નાખવામાં આવે છે અને બધું મિક્સ કરીને એમાં મસાલો નાખીને એને માટલામાં બનાવવામાં એક વિ વિ વિશેષ પ્રકારની પ્રક્રિયાથી બનાવા આવે છે એનો સ્વાદ એ આપણા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તો આ આ વાનગી વધારે તો શિયાળાના દરમિયાન શિયાળા દરમિયાન જયારે પાપડી લાગે છે ત્યારે આ વધારે ખાસ બનાવવામાં આવે છે અને સાથે હાંડવો હાંડવો એ એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ભોજન છે જે દ દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ પ્રખ્યાત છે. અને ઢોકળા ઢોકળા જેમ જેમ આપડે દક્ષિણ દક્ષિણ ગુજરાતના જે વલસાડના નજીકના જે વિસ્તારો છે. વલસાડ અને મહારાષ્ટ્ર અને બોર્ડરના વિસ્તારો છે. તો ત્યાં આપણને ઢોકળા ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને આપણે વાત કરીએ તો સુરત સુરત શહેર નાસ્તા અને મીઠાઈ માટે તો આખા દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે જેમ કે સુરતી લોચો સુરતી લોચા ની એક એક વિશેષ જ પ્ર પ્રસિદ્ધિ છે સુર સુરતી લોચો એ આપણને આખા વિશ્વમાં પ્રખ્યાત જોવા મળે છે. અને ઘાણી ઘાણી એ ખૂબ જ એક મીઠી અને ખૂબ સુંદર વાનગી છે. એ આપણને ઓનલાઈન પણ જોઈએ તો આપ આપણ ઘણા ઓનલાન ઓનલાઈન સ્ટેજ પર પણ આપણને જોવા મળે છે. જેમ આપણે ઓનલાઈન જોઈએ તો એમેઝોન પર જોઈએ તો ત્યાં આપણને સુરતી લોચો અને ખા ખારી નો ખૂબ જ સેલિંગ જોવા મળે છે. તો આ તહેવારો જે તહેવારો છે તેમાં પણ આ વાનગીઓનું ખુબ જ મહત્વ છે જેમ કે આપણે ઉત્તરાયણમાં જોઈએ તો ઉત્તરાયણમાં લોગ તલના લાડુ ખાય છે. દિવાળીમાં ઘણી બધી મીઠાઈઓ મીઠાઈઓ ખાય છે. દિવાળી હોય અને ગુજરાતના કોઈ ઘરમાં મોહનથાળ ન બને એવું તો બને જ નહીં ગુજરાત ગુજરાતમાં દર વર્ષે દિવાળીના સમય દરમિયામાં આપણે ચકલી, મઠિયા, સેવ, ઘૂઘરા, કચોરી, શકરપારા, લાડુ જેવી વાનગીઓ બના આવે છે. એમાં સક્કરપારાને મોહનથાળ તો ખૂબ જ પ્રખ્યાત છે. આના વિશે શું તમે કહેવા માંગો છો?
હા મિત્ર તમે કીધી એ ખુબ જ સાચી વાત છે. કારણ કે મિત્ર આપણે જોવા જઈએ તો અલગ અલગ જે અ રાજ્યમાં અને આપણે ગુજરાતમાં જોવા જઈએ તો જે આપડા જિલ્લાઓ છે. એ જિલ્લાઓ પ્રમાણે એ લોકોની જે વાનગી હોય મિત્ર એ બધી અલગ અલગ હોય છે. ને એમાં જે રહેતા લોકો હોય છે મિત્ર એ એ લોકોનું જે ખાવાનું પણ હોય છે મિત્ર એ અલગ અલગ ખાવા માટે એ લોકો પ્રખ્યાત છે ને એ લોકોનું જે રૂટિનનું ખા ખાવાનું હોય છે મિત્ર જેમ કે તમે કીધું એ પ્રમાણે કે આપણે રાજકોટ કે સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો એ બાજુ મકાઈ ના રોટલા, ઘઉં ના રોટલા ને પછી જુવાર ના રોટલા એ ખુબ જ પ્રખ્યાત છે જયારે આપણે આ બાજુ આવીએ આ વલસાડ બાજુ કે સુરત બાજુ તો એ બાજુ આપડે જોવા જઈએ તો જે ઘઉંના રોટલા છે, ચોખાના રોટલા છે એ ખુબ જ પ્રખ્યાત છે આવી રીતના આપણે જોવા જઈએ તો જે લોકો છે એ લોકોનું જે રહેવાસી કે પછી અલગ અલગ આ આપણે જોવા જઈએ તો અલગ અલગ અ સ્થળ પ્રમાણે કે અલગ અલગ જગ્યા પ્રમાણે એ લોકોનું જે વાવણી પ્રમાણે જે ખા ખાવાનું હોય છે. એ અલગ અલગ આપણને જોવા મળે છે મિત્ર તો તમે મિત્ર શું શું કેવા માંગો છો આના વિશે? છે.
હા તમે કહ્યું એવું કે જે ગુજરાતના પ્રદેશો છે તો જેમ જેમ આપણે પ્રદેશમાંથી નીકળતા જઈએ બીજા બીજી જિલ્લાઓમાં જ તો ત્યાં આપણને અલગ અલગ ખાવાનું મળે છે. ત્યાંના લોકોની રહેનીકરણી પ્રમાણે તેઓ અલગ અલગ ખાવાનું સેવન કરતા હોય છે. એટલે તો ગુજરાત ગુજરાત ખાવા માટે તો ફેમસ છે આખા દુનિયામાં. આપણે જોઈએ તો જન્માષ્ટમી આવે તો ત્યારે લોકો આપણને પંજારી, માખણ, મિશ્રી, કે મીઠાઈઓ ખાતા જોવા મળે છે. જ્યારે નવરાત્ર્રી આવે ત્યારે સાપુતણા ની ખીચડી, પછી રાજ રાજગરાની પૂરી, પછી ફરારી ફરારી ચેવડો કે, વગેરે જેવું ખાતા મળે છે. એટલું કહીને આપણે આ વિષયને સમાપ્તિ તરફ લઈ જઈ મિત્ર.
હા મિત્ર.